સર શું કરો છો?
બસ કઈ નઈ આ બેઠા છીએ, તમે બોલો મજામાં?
બસ મજામાં આ ટેબલ ટેનિસ ર રમી રહ્યો હતો.
ઓહ અચ્છા તમે ટેબલ ટેનિસ રમો છોમ?
હા તો આ સન્ડે હતો ને તો, અંબા આવયા ત બાર.
અચ્છા હું પણ ટેબલ ટેનિસ રહું છું.
અચ્છા, બહુ મજા આવેલા ટેબલ ટેનિસ પ્રમાણે?
હા હા. અ સ્પેશ્યયલી જયારે તમે હાયર લેવલ પર જાઓ ને ત્યાં તમને બહુ કોમ્પિટિશન જોવા મળે એમ.
અ્ા હા આપડે તો હાયર લેવલ સુધી ગયા નથી આ તો આપડે એક શોખ જેવું છે ગેમ રમવાનું, બધા દોસ્તારો રમી રહ્યા છીએ.
હા એ તો સાચી વાત કારણ કે, આપણે અ જિંદગી માં જે દરરોજ ના રોજના કામ કરતા હોઈએ જોબ કરતા હોઈએ ભણતા હોઈએ. તો એના કરતા સાઈ એ એની સાથે સાથે સાઈડમાં કઈક આવું આપણને જે પસંદ હોય એ કરીએ તો કેવું જિંદગી જીવવી આસાન લાગે એમ.
હા એ તો છે હવે જુઓ ને, સોનતી સૂત્ર નોકરી કરીએ ને. કેમ એવું કંટાળી ગયા હો ને તમે, પણ કલાક તમારી મનગમતી ગમ કે કોઈ બી હોબી હોય એ ટાઈમ આપો ને તમે. તમારું મગજ ફેશ થઈ જાય.
હા એ તો સાચી વાત છે. એટલે કેહેવાય ને કે શોખ એટલે એવી પ્રવૃત્તિ જે આપડણે આપણે આનંદ માટે કરીએ કે જે આપડા અભ્યાસને નો, હા કે જે આપડા અભ્યાસ અને નોકરી થી અલગ હોય અને આપણને માનસિક શાંતિ આપે.
હા ઘણા લોકો એમની હોબી મતલબ ફોલો કરીને પહી, બી બહુ પૈસા કમાતા હોય છે.
હા. અને એમાંય જયારે જ્યાંથી કોરોના આવ્યો છે ત્યાંનું તો જયારે ઓનલાઈન જે બધું વધી ગયું છે. ત્યાંનો તો આ ટ્રેન્ડ ખુબ ચાલી રહ્યો છે કે પોતાના હોબીથી, કે બ્લોગિંગથી, કે પેઇન્ટિંગથી. કે અમુક વાર તો એવી એવી હોબી લોકો લાવે છે ને. તો આપણને એવું થાય કે આવું પણ એક્ઝિસ્ટ કરે છે દુનિયામાં એમ એનાથી લોકો પૈસા કમાય છે.
હા એજ ને હવે તમે જેમ બ્લોગિંગ ની વાત કરી ને. એક એવા બેન હતો ને તો એમને વિડીયો બનાવવાનો બઉ શોખ, પણ એમને પહેલા એવું જ હતું કે. પર્સનલ આપણેે પર્સન લાઇફ શું કરવા બીજા સાથે શેર કરીએ પણ પછી જે, તેને તેને યુટ્યુબમાં ચાલુ કર્યું કોરોના પછી., તેમને સારો રિસ્પોન્સ મળવા માંડ્યો લોકો પાસેથી. પણ અત્યારે મતલબ એ બહુ ઉત્સુકતાથી રીલ્સો બનાવે પછી. બ્લોક્સ બનાવે અને એવું બધું કરે છે.
હા એ તો છે. કારણ કે અ એમાં એવું નથી હોતું કે તમારે તમારી પર્સનલ વસ્તુઓ બધી શેર કરવાની હોય. ખાલી દિવસ ના અમુક ભાગ એમાં પણ તમે જે ભાગ દર્શાવવા માંગો છો. એજ તમારે બતાવવાનો હોય.
આપણે જે બતાવું હોય એ બતાવી શકીએ ખરાબ વસ્તુ તો આપણે, મતલબ જે સારું ના થઈ હોય તો ના જ બતાઇએ.
હા એ તો સાચી વાત છે. અને અ એના સિવાય પણ લોકોને અલગ અલગ પ્રકારના શોખ હોય છે કોઈને પુસ્ત પુસ્તક વાંચવાનો શોખ હોય, કોઈને સંગીત સાંભળવાનો શોખ હોય, કોઈને ચિત્ર કામ કે ફોટોગ્રાફી ગમે,
હા એ તો છે બધાના મગજ અલગ રીતે, કામ કરતા હોય અને બધાને અલગ અલગ અલગ રીતે શાંતિ મળતી હોય. અમુક લખ મતલબ લખ રાઈટિંગ કરવાથી ભી અમુક લોકોને શાંતિ મળે, રીડિંગ કરવાથી મળે, અલગ અલગ હોય.
હા અને અમુક શોખ એવા હોય, કે ઓવર ધ ટાઈમ તમારામાં ડેવલોપ થાય જેમ કે અ મને કેવું હત કે મને પુસ્તકો વાંચવાનું સાવ ન ગમે એમ મારા ભણવાના પુસ્તકો હું ન વાચું, પણ ખબર નહી મારા દિમાગમાં અ એક, એક બુક જે હતું એ મને વાંચવાની ઈચ્છા થાયી એટોમિક હેબિટ કરીને, અ જેમ્સ ક્લિયર ની બુક છે. તો એની અંદર તમારા હેબિટ્સની અંદર કેવી રીતના માઇક્રો ચેન્જીસ કરવાના એના વિશે હતું. અને બુક મને એટલી ગમી ગઈ કે મને પુસ્તક વાંચવાનો શોખ નોતો, તો પણ હું હવે મતલબ ઓલમોસ્ટ એ બુક પૂરી કરવા આયી છું એમ,
બ જરા કેસો આપશું કે હા કેવી રીતે માઈક્રો ચેન્જીસ કર આપાર કરીશ,
અ એમાં કેવું હોય છે કે તમારી, પેલા કેવાય ને કે સૌથી પહેલા ઉઠીને તમારી સામે જે હોય. તમે એ જ તમારા સૌથી વધારે ચાન્સીસ છે કે તમે એ જ કરો એમ. તો તમારે જે વસ્તુ ચેન્જ કરવી છે ને એને પહેલાં તમારે સામેથી હટાય દેવાની. ફોર એક્ઝામ્પલ તમારે કોઈ વ્યસન છોડવું છે, તો પહેલા તમારે અ સિગરેટ નું પેકેટ હોય કે દારૂ હોય કે આલ્કોહોલ હોય. એ વસ્તુને તમે જ્યાં યુઝ્યુલી તમને મળી રહે ને, એ વસ્તુને યા તો એનું રીચ જે છે એ લિમિટ કરી દેવાનું યા તો પછી ત્યાંથી હટાય દેવાનું. યા તો તમારો અકાઉન્ટેબિલિટી પાર્ટનર રાખવાનો, એને એને કેવાનું. એને કમિટમેન્ટ આપવાનું. કે, હું આટલા દિવસ આ નહી કરું જો કરું ને તારે ધ્યાન રાખવાનું. એવી રીતના હોય છે અમુક બીજી ઘણી બધી વસ્તુઓ છે, એમાં.
હા એ તો, એ વાત સાચી કેવાય તમારી જોડે વસ્તુ ના હોય, તો તમે એક ટાઇમએ વિચારીને એ સહેમ. પણ તમારી જોડે વસ્તુ હોય તો એ તમે મતલબ સીગ્રેટ હોય કે આલ્કોહોલ હોય તમે કન્ઝ્યુમ કરવા નાખશો. જોશો એટલું વધારે કરશો.
હા, અને એમાં કેવું ખાલી તમારે થેબિટ છોડવી. જૂની હેબિટ છોડવી એના વિશે પણ નહી નવી હેબિટ કેવી રીતના ફોર્મ કરવી. એના વિશે પણ હું ઘણું કહેવા માંગીશ, હવે એનો સૌથી મોટો એક તબક્કો કોઈ હોય કે તમારે જે વસ્તુ તમારી હેબિટ બનાવી છે. એ તમને રસપ્રદ લાગવી જોઈએ, તમને ઇન્ટરેસ્ટિંગ લાગવી જોઈએ. જેમ કે અત્યારના બાળકો ને એવું પૂછે કે ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી કેવી રીતના મુકાય? તો એ સ્ટેપ બાય સ્ટેપ કહી દેશે, પણ આપડણે એમને એમના ભણતાર લગતું કઈ પૂછીશ. તો થોડા ખચકાશે, તો ત્યાં વસ્તુ ઇન્ટરેસ્ટ નહી આવે એમ. તો તમારે જે નવી હેબિટ બનાવી છે એમાં તમારે તમારો ઇન્ટરેસ્ટ ક્રિએટ કરવાનો. તમારું કોઈ ઈમોશન જોડ દેવાનું એની સાથે.
હવે મારે બુક રીડિંગ ચાલુ કરવી ત, કેમકે હું માર કેવું કે હું મારો ઘણો બધો ટાઈમ વિડીયો ગેમિંગસ પાછળ બગાડું છું. પણ હું ત્યારને વિચારી રહ્યો હતો કે આનાથી મતલબ એક ટાઈમે તમે મજા લઈ લો પણ રેગ્યુલર બાર બાર એક એક વાગ્યા સુ રમું કઈ હેબિટ સારી ના કહેવાય, એ બરાબર છે કે હો વિડિયો ગેમ રમવી. પણ એ સારી હોવી ના કહેવાય કે તમે બારેક વા સુધી રમતા હોય. તો એની જગ્યાએ હું બુક રીડિંગ કરીને સ્ક્રીન ટાઈમ ઓછો કરવાનું વિચારી રહ્યો હતો.
આમ તો તમારી વાત સાચી છે, પણ આની અંદર મારે બીજી એક વસ્તુ ઉમેરવી છે. કે, સારું કે ખરાબ નથી હોતું. જો તમે આખો દિવસ બુક વાંચ વાંચ કરશો અને બીજું કઈ નહી કરો. તો તમારું બુક માં જો અને તેઓ પણ ખરાબ તેવમાં આ આવી જશે. તો સારું કે ખરાબ કશું નથી હોતું તમારે બસ બેલેન્સ જાળવાનું હોય છે. એવું તો આપડે કહીએ, બોલો બોલો.
હા એ વાત સાચી તમારી પણ કેવું હોય. કે તમે મતલબ ઓફિસ મા આઈટી રિલેટેડ છે બરાબર. તો આખો દિવસ સ્ક્રીનમાં હોય પછી વિડીયો ગેમ રમું, તો બી સ્ક્રીન. એટલે આખો દિવસ પછી તો બાર તેર કલાક સ્ક્રીન થાય એ રાતે થોડી આંખોને શાંતિ આપીને બુક રીડ કરો, તો થોડું સારું પડે.
હા એ તો સાચી વાત છે. તો આમાં જે છે ને તમારો હેબિટ નો સેકન્ડ કે થર્ડ ઓબ્જેક્ટિવ આવેય કે અવેરનેસ તમને ખબર હોવી જોઈએ કે આ વસ્તુ કરવાથી તમને શું નુકસાન થશે અને શું ફાયદા થશે તમને જેમ ખબર છે એમ કે સ્ક્રીન ટાઈમ થી તમારી આંખો ખરાબ થશે. તો જયારે બી તમે સ્ક્રીન ટાઈમ વધારશો ત્યારે તમને ગિલ્ટ ફીલ થશે ક્યાંક ને ક્યાંક તમે કરશો તો ખરા પણ અધુરા મનથી કરશો તો તમને એવું થશે કે અધુરા મન થી આ વસ્તુ કરું છું એના કરતા પુરા મન થી કોઈ સારી વસ્તુ કરી લઉં.
હા એ કરશે એમ કેમકે સ્ક્રીન ટાઈમમાં કેવું થાય આપણે સવારે ઉઠીએ એટલે જોવાનું કે આપડી આખું બી બધી ખૂલતી નથી
હા એ તો તમે સાચી વાત કઈ. કે સ્ક્રીન ટાઈમ નો આપણે આંખો અને ખાલી આંખો નહી આપણા દિમાગ પર પણ ઘણી બધી વિપરીત અસરો થતી હોય છે.
હા એ તો છે પણ બસ એ એવી છે સુધરી જાય મારે. ક એક સારું મતલબ હું ચેન્જીસ લાવી શકું છું જીવનમાં
હા તો હું તમને સજેસ્ટ કરીશ કે તમે એ બુક વાંચો એમ.
હા આઈ ગયું.
એટોમિક હેબિટ જે મેં કહીએ.
હા એ તો છે હું પેલા એમ વિચારી રહ્યો હતો. કે પેલા સ્ટોરી બુક વાંચું જેથી મને છે ને બુક વાંચવામાં ઇન્ટરેસ્ટ લાગે અને પછી કે આવી બુક વાંચું ને તો ઇન્ટરેસ્ટ વધતો જાય એમ ધીમે ધીમે
અચ્છા હા તમારી વાત તો સાચી છે પણ અહિયાં એક બીજી વસ્તુ હું એડ કરીશ કે અ એક નિયમ છે. કે મેક ઇટ એક્ઝિસ્ટ ધેન મેક ઇટ પરફેક્ટ એમ. એનો મતલબ એમ થાય કે તમે પેલા ખાલી બુક વાંચતા થાવ કઈ બુક વાંચો ક્યારે વાંચો એનો કોઈ મતલબ નથી કારણ કે તમારે અલ્ટિમેટલી તમારો મેઈન ગોલ તો શું છે બુક વાંચવાનો તો તમે બે પાના વાંચો ત્રણ પહેલા હેબિટ બનાવો પછી એ હેબિટને શ્રેષ્ઠ બનાવો એટલે કે તમને તેમાં સુધારા વધારા હવે તમે જે છે એ તમે કોઈ કપડું લાયા બરાબર તો એમાં સુધારા વધારા કે તમારા તમારે ઇન્ટરેસ્ટ પ્રમાણેમાં ચેન્જીસ ક્યારે કરી શકશો જ્યારે કપડું તમારી પાસે ઉપલબ્ધ હશે તો પહેલા કોઈ હેબિટ એક્ઝિસ્ટન્સમાં લાવો અને પછી એને શ્રેષ્ઠ બનાવવાની કોશિશ કરો.
હા એ તો વાત સાચી છે કે એવી વસ્તુ હોય તમે એક કી ધારે એક ધારે અચીવ ના કરી ધીમે ધીમે કરો ને તો તમને આસાન બનાવી દેતું હોય છે.
હ હા મેં મારી ચા પીવાની આદત તેના લીધે છોડી હતી મેં કહ્યું એમ કે ધીમે ધીમે તમારી ગ્રેજ્યુઅલી ચેન્જ કરવાના હોય પહેલા એક મહિનો મેં છે મેં સવાર સાંજ બે સમય ચા પીતી હતી. તે તો પેલા એક ટાઈમ કર્યું પછી જે છે એ એક કપ કર્યો પછી અડધું કપ કર્યું પછી ચા ને બંને મિક્સ કર્યું પછી ક્યારેક કાર્યક કર્યું પછી જે કેહેવાય ને કે ટ્વેન્ટી વન ડે રૂલ એકવીસ દિવસમાં તમારી કોઈ પણ આદત બની જાય અને કોઈ પણ આદત છૂટી જાય તો મેં ફાાઈનલી ચેલેન્જ લીધું કે, એકવીસ દિવસ સુધી નો ટી એમ, તો થઈ ગયું.
હા. એવી વાત સાચી છે કે કઈ વસ્તુ છોડવી હોય તમારે. કા તો જીવનમાં લાવી હોય તો વીસડે એકવીસ વન ડે રુલસ કામ હોતુ.
હા. તો આવા જે શોખ છે આપણા રોજિંદા જીવનમાં ખાલી આપણને મનોરંજન ના આપે. આપણામાં ઘણા બધા સુધાર પણ લાવી શકે છે.
હા વાત સાચી છે, ચાલો પછી મળીએ.
હા હા. હ